હમ કેમ છો? બસ હું મજામાં. હમ હમ
હા તો તો આજનો આપણો ટોપિક પ્રદુષણ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું કેમ કે અત્યારે પ્રદુષણ જે ખુબ જ કહી શકાય કે વૈશ્વિક સ્તરે અત્યારે પ્રદૂષણ છે તે ખુબ જ પહોંચી ગયું છે. એટલે અત્યારે પ્રદુષ ની વાતે હવે ગમે ત્યાં તમે જાઓ છો અત્યારે તમે કોઈ પણ જગ્યા ઉપર જાવ તો પ્રદુષણ સિવાય બી જુ તમને કશું એટલે દરેક જગ્યા ઉપર તમને નકરું પ્રદુષણ અને પ્રદુષણ જ જોવા મળે. એમાં પણ વાત કરીએ કે અત્યારે વરસાદની સિઝન છે તો વરસાદની સિઝનમાં તમને નકરું તમને પ્રદુષણ જ જોવા મળે છે. કેમ કે અ ઠેક ઠેક જગ્યા ઉપર પાણી ભરાયા હોય છે. પાણી ભરાવાના કારણે લોકો છે તે ગમે તે વસ્તુ છે તે કાગળિયા છે અથવા તો કોઈ પણ એવી પ્લાસ્ટિકની જે વસ્તુ છે. કે રોડ ઉપર ફેંકીને જતા રહે છે. જેના કારણે કોઈ પણ પાલતુ પ્રશુઓ અથવા તો ગાય માતા છે તો ગાય માતા એ વસ્તુ ખાઈ જતી હોય છે તો ખુબ જ નુકસાનકારક છે. એટલે પ્રદૂષણ અત્યારે કહી શકાય કે ખુબ જ વૈશ્વિક સ્તરે અત્યારે વધી રહ્યું છે. તો એના નિરાકરણ માટે સરકારે પણ આ વસ્તુ ઉપર ખુબ જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો તમે શું કેહેશો એના વિશે?
હમ હું તો આ તો હું તો તમારી વાત સાચી છે. તમારા પાછળ થોડો અવાજ અવાજ આવતું હતું વધારે તે જોઈ લો પંખો વાંખાનું. અને હું એમાં શું કઉ છું કે પ્રદૂષણ મારા હિસાબે બી હમણાં તો મારા હિસાબે શું હમણાં તો જબ આપણે બધા જોઈ શકીએ છીએ, ઘણું વધી ગયું છે. અલગ અલગ પ્રકારના પ્રદુષણ છે, અવાજ પ્રદુષણ છે, ધ્વનિ પ્રદુષણ છે. પછી પ્લાસ્ટિક પ્રદૂષણ છે. એ સ મિટીનું પ્રદુષણ છે, એ બધા હમણાં વધી ગયા છે. ને સૌ થી વધારે મારા એમાં નજરમાં વધ્યું. છે એ છે ધ્વનિ પ્રદુષણ ધ્વનિ પ્રદૂષણ એક તો આપડી ગાડીઓ ગાડીઓ પેટ્રોલ ઉપર હાલે પેટ્રોલ ના લીધે જે એ જે કાર્બન મોનો ઓક્સાાઈડ ને બધી બીજી ગેસો બહાર આવે છે અ એના લીધે એટલો પ્રદુષણ વધી ગયો છે. આપણા એક તો ભારતના બે શહેર છે દિલ્હી અને મુંબઈ એમાં તો ગચ જ વધી ગયું છે દિલ્હીમાં તો તમે એક દિવસ સાસ લો છો તો આપડે એવું ત એક દિવસ સાસ લઈને એવું થઈ જાય કે તમે દસ બીડી કે સિગરેટ તમે પીધી એવું એવું છે ત્યાં સાસ લેવાનું તો એ તો મને ઘણું એ લાગ્યું ચકિત કર્યું મને એ પહેલી વખત સાંભળ્યું મેં ત્યારે તો અગર એટલું વધી ગયું છે તો એ તો તમારી વાત સાચી છે કે સરકારે કાય તો કરવું જોઈએ આના વિશે. અ એ તો ઇલેક્ટ્રિક કાર તો નિર્માણ થયું છે એ બી ઘણું સારું નિર્માણ છે પણ તો એ એમાં હવે આપણા દેશમાં બધી જગ્યા એનું એના ચાર્જ કરવાના સ્ટેશન નથી અને ઇલેક્ટ્રિક કારોમાં બી હમણાં ઘણી ઘણી બધી સમસ્યાઓ છે જે હજી સોલ્વ થવાની બાકી છે જે અગર વહેલા થી વેલા સોલ્વ થઈ જાય તો એ સારું અને બીજું જે એ બીજું જે પોલ્યુશન છે પ્લાસ્ટિક પોલ્યુશન એમાં તો આપડા તમારું મારું બધા નો હાથ છે. અ જયારે પ્લાસ્ટિક નવું આવ્યું અ ત્યારે મા માણસો એ એટલો વાપર્યું એને બધે જ ચીજોમાં અ બેગ છે, પ્લાસ્ટિકની બેગ થેલીઓ પછી બુકો ચીજો બનાવે છે પ્લાસ્ટિકની ચીજો બોટલ મગા અને એવું બધું અને પછી જયારે આ બધું અ વાપરાય જાય ક્યારેક ખરાબ થઈ ગયું કામ થઈ ગયું તો આપડે એને શું કરીએ ફેંકી દીધી કચરામાં તો પ્લાસ્ટિકની એક આ વાત છે કે ક્યારે અ મીટી માં એ ના થાય મિલે નહીં ગૂલે નહી એના સાથે એ હંમેશા વર્ષો વર્સો લાખો લાખો વર્ષો સુધી એમ જ પડ્યું રહેશે અને એક તરનું એવો કચરો છે કે જે ક્યારે થશે જ નહી મિક્સ ગુલશે જ નહી હંમેશા રહેશે તો એ આપણા ધરતી માટે ઘણું હાનિકારક છે. અને એના માટે તો આપડી સરકાર કામ કરે જ છે થોડું બ તો એ એ એટલો આના સરખી રીતે નથી કરતા તો તે એને કરવાની જરૂરત છે આમાં તમારું શું કેવાનું છે?
બિલકુલ બિલકુલ કેમ કે ઘણી બધી વસ્તુ છે કે જે સરકારે ખુબ જ આના વસ્તુ આ વ સ્તુ છે તો એના ઉપર પ્રકાશ પાડવો જોઈએ અને અ પ્રદુષણ થત એટલે થતું હોય છે એટલે પ્લાસ્ટિક નું પણ ખુબ જ અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે કેમ કે અ જે પણ આપણે જે કાગળની જે થેલી આવે છે તો એ કાગળની થેલી બનાવવા માટે ખુબ જ મહેનત લાગતી હોય છે અને ઘણા બધા વૃક્ષો છે એ કટિંગ કરવા પડતા હોય છે જેના માધ્યમ થી એ ખુબ જ વિનાશકારી છે એટલે એનું પાછું રિસાયકલ થઈ જતું હોય છે કાગળ જે પણ આપડણે પેલી આવે છે પેલી કાગળની જે આવે છે એટલે કાપડની જે ેલી આવે છે તો એનું રિસાયકલ પણ જલ્દી વધારે થઈ જતું હોય છે અને પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિક નું જે વિઘટન થવું એ ખુબ જ કહી શકાય કે. અ ખુબ જ વધારે મુશ્કેલ છે કેમ કે એનું જે વિઘટન. થતું નથી અને ઘણા સમય સુધી તમે. પ્લાસ્ટિક તમે જમીનની નીચે નાખો છો અને ઉપરથી મીટી તમે ઉપરથી. અ લગાવી દો છો તો પછી તમે પાંચ થી દસ વરષ. પછી એ વસ્તુ તમે ઓપન કરશો તો. તો પ્લાસ્ટિક તમને થોડા અંશે તમને ત્યાં જોવા મળશે એટલે કહી શકાય કે પ્લાસ્ટિકનું જે. હા એ વસ્તુ કરવી છે વિઘટન કરવી ખુબ જ મુશ્કેલ છે અને ઘણા બધા એવા પાલતુ પ્રાણીઓ છે. કે જે વસ્તુ છે તે ખાઈ જતા હોય છે તો એના માટે પણ ખુબ જ. હાનિકારક છે અને ખુબ જ નુકસાનકારક એના માટે ખુબ જ નીવડતું હોય છે એટલે. પ્રકારે કહી શકાય કે એક. નુકસાનકારક અ સાબિત થતું હોય છે અને પ્રદુષણની અત્યારે તો. પ્રદૂષણ પણ અલગ અલગ કઈ શકાય કેમ કે અત્યારે. અ જે પ્લાસ્ટિક નું જે પ્રદુષણ થતું હોય એ પ્રદુષણ કહી શકાય બીજા પ્રદુષણ ની વાત. કરીએ કે આપડે. કોઈ પણ જે વાહન વ્યવહારમાં જે ઘોંઘાટ થતું હોય. કે નોઈસ આવતો હોય છે બહાર નો. તો એ પણ એક પ્રકારનું પ્રદુષણ જ કહી શકાય છે કેમ કે જયારે આપણે. કોઈ પણ સિગ્નલ ઉપર ઉભા રહીએ છીએ આપડી બાઈક લઈને ત્યારે કોઈ પાછળથી હોર્ન મારે છે. તો સિગ્નલ પર ઉભા રહ્યા છે ને છતાં પણ એ વ્યક્તિ હોર્ન મારતો હોય છે તો. પછી એના લીધે કાનમાં પણ ઘણી બધા એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે જેના. કારણે અ ઘણા લોકો છે તે ત્યાં જ મૃત્યુ પામતા હોય છે અથવા તો ઘણા લોકો. ને એવી શરીરમાં કઈ ક એવી બીમારી આવી જતી હોય છે જેના કારણે વ્યક્તિ. તે લાંબો સમય સુધી જીવી નથી શકતો એટલે. કહી શકાય કે પ્રદુષણ છે ઘણા બધા હોય શકાય દરેક લોકો એ અટકાવવા જોઈએ તમે શું કેશો.
બસ બસ એજ વાત છે તમારી સાચી છે. કે એક તો વાહનો છે એના હોર્ન તો એટલા જોર ના હોય છે ખાલી આપણ માણસો ને નહી. જે આજુબાજુમાં જનાવરો છે જે આપણા દેશ. એટલા કુતરાઓ છે રસ્તા ઉપર હોય છે એને એટલી તકલીફ થાય બી. બીજા જનાવરો પક્ષીઓ એને તકલીફ થાય ઉપરથી. બ બધી આપડે. આપણી કોઈ બી કેની બી કોઈ બી ખુશીની વાત હોય ખુશી ની ચીજ થાય. તો આપણે શું કરીએ ફટાકડા લઈએ. અને ઢોલ બાજા લઈ ને આપડે રસ્તા ઉપર નીકળી જઈએ. કે આજે આપડું મજા માડીએ. એ એ માણસ માટે મજા હોય એનો ખુશીનો મોકો હોય. પણ જે બીજા લોકો છે બીજા પ્રાણીઓ છે જે હવામાં પક્ષી ઉડે છે એના માટે ફટાકડા. એનું કાન સુન કરી નાખે ઘણા તો એનાથી. એના અવાજથી. પડી જ જાય નીચે જમીન ઉપર જ પડી જાય અને ઘણા તો મરી બી જાય. તો અને જે ઢોલ બાજો જે રસ્તા ઉપર વાગે. એના લીધે જે માણસ કામ પર ઉપર જવે છે કામ જાય છે કામથી. સ આવે છે એને ઘણી તકલીફ થાય ટ્રાફિક થાય અને અવાજથી તો. આજુબાજુના ઘર બિલ્ડિંગોમાં જે બી રહે છે સુવે છે પઢાઈ કરે છે શું. કોઈ બી કામ કરે છે ફોન પર વાત. કે જે કોઈ બી કામ હોય છે એમાં એટલી તકલીફ થાય એટલો ડિસ્ટર્બન્સ થાય. કે વાત જ ના એની એની તો કોઈ વાત જ ન કહેવાય. અને એટલા અવાજથી આપણા કાનને ઘણું નુકસાન થાય છે કારણ કે આપણું કાન એટલા. ડસીબલ ના અવાજ માટે. એ નથી સ્વસ્થ નથી એટલો. બરોબર, એટલા સેન નથી કહી શકતો જેટલો, આજકાલ થાય છે. અને એના માટે તો, બરાબર આપણે નિયમો સરકારને બનાવવાની જરૂરત છે. કે એટલું એટલા ડેસિબલથી ઉપર અવાજ ન જવું જોઈએ, ને એટલા આગે પઠી અવાજને. કરવું જોઈએ, અને નિયમો બંને તો એના ઉપર સરખી રીતે. અ એક કરે, અમલ કરે, એ બી જરૂરી છે. અને બીજું હજી તો, એક ઘણું. પોપ્યુલેશન છે, વોટર પ્રદુષણ છે, વોટર પ્રદુષણ પાણીને. પ્રદૂષણ છે, એવી ફેક્ટરીઓ અને ઘણી કંપનીઓ પોતાનું જેવી. કચરો છે. અરો મટીરિયલનો કચરો અને જે આપણો સામાન બંને એના પછીનું જે કામ. કચરો, ગટર, કોરાનું, બાથરૂમનો કચરો એ બધું છોડે. અ નદીઓમાં, નદીઓ જાય, દરિયાઓમાં. દરિયા પુરા પ્રદુષિત થાય છે. આપણી ગંગા નદી છે, જે આપણીમાં જેવી નદી છે. એ પૂરી પ્રદુષિત થઈ ગઈ છે, માણસ એમાં રોજ નાય છે. કોઈ કોઈ જે ગરીબ માણસ છે, પોતાના કપડાં ધોય છે, એમાં. એમાં બાથરૂમ જાય છે, તો એ બધી ચીજોનો બી. આપણને ધ્યાન રાખવું જોઈએ, જેનાથી આપડી આપણું જે પાણી છે. જે આપણા માટે આપણો મૂલ છે, આપણા માટે બહુ મહત્વનો છે. કે એ બચાવ બચ બચીને રહે, એમાં તમારું શું વિચાર છે?
બિલકુલ, બિલકુલ. તમે જેમ વાત કરો, તો દરેક વસ્તુ છે, કે માનવીએ. ઘણી બધી વસ્તુ છે, તે પ્રદુષણ છે, તો એને અટકાવવું જોઈએ અને સરકારે પણ. ઘણા બધા એવા વિચારો કરવા જોઈએ કે, જેના માધ્યમથી એ વસ્તુ અટકી શકે, અને આવનારા ભવિષ્યમાં. પણ જોઆ રીતે ચાલશે, તો ભારત કહી શકાય કે એક પ્રદુષણ દેશ કહી શકાય છે, કેમ કે અત્યારે પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે, તો. અત્યારે એ પ્રમાણે દરેક વ્યક્તિએ છે, તે વસ્તુ. પર ખુબ જ વધારે ભાર મૂકવો જોઈએ, અને આવનારા સમયમાં આ વસ્તુ ના થાય. તો એના વિશે દરેક લોકોએ જાગૃત થવું જોઈએ, અને મારું એવું માનવ છે, કે દરેક વ્યક્તિ આના વિશે. અભિયાન ચલાવું જોઈએ કે, અભિયાનમાં દરેક વ્યક્તિ ભાગ લેશે, અને પ્રદૂષણ વિશે દરેક નાગરિકો છે, તેને જાગૃત કરવા જોઈએ, તો મળીશું પાછા એક નવા ટોપિક સાથે. હા, ચાલો મળી.
મળીએ, મળીએ, મળીએ.